હલો
આવાજઆવે ને.
હા આવે.
હું કરે.
કઈ નહી બેહિરયેલો કરતો બાકી
તો લખ લે કેટલું લખવાનું બાકી છે.
બાકી તો હમણાં જ સ્ટાર્ટ કર્યું
શન કેન. હખ હખોટસ ગરે ટટેવી.
ટીવી મોબાઈલ એક ગેમ રમતો હતો ગેમ ઓફ થ્રોન્સ.
હમ
વીસ જીબી ની છે કેમતી.
કાલે તો કેટલા વાગ્યાયા આવો.
કાલે હવે કેટલા વાગ્યા આવ તોશે અગિયાર વાગે જયાશે. પણ કોલેજ માં તો આવતા લેટે જ થાય.
કેમ એું ત્યા ફરમલે ટ પૂરી ક.
હા હોસ્ટેલ વાળું છેહે બધું એડમિશન વાળું.
કઈ જગ જયપ્રકાશ માં મળલું કે તને.
હા જયપ્રકાશ. એ તો મળલે જાય અરે તો જુના વિદ્યાર્થી કે.
હમ તોમે લઈ જ એટલે ભ મળી જ જાય કે ન
જુના વિદ્યાત. હું કે તારો દોસ્તાર પેલા એ કર્યું કે નહી. હબું કોણ કોણ જોડાયા નામ નઈ લેતો.
આ માટે જ છું દિવ્યાંગ દિવ્યાંગ દંગ જોડે પેલાને કઈ ખબર નહ મળે દેવળક ના
હ હા.
નારે હા તે તો ખબર ને. એટ મેરા ખાલી એમ જ ખાલી ગ્રુપમાં ઓલરે જોડાય ગયુ.
તેજ તેવું જ રે એમજ હું જેવું થાય તેજ જોવાનુંશે એમ.
ટાઈમ પાસ ગઈ આરામનો ભાઈ. મણી આવ તો પછી આપડે રીક્ષ લઈ શકીએ એમ કે.
હા તેવું છે.
તરા બહે એમાં બેરોજગાર બની ગયો તો.
હા.
વેકેશમાં હો માટેટે તો મજા આડે કેમે આખ દિવસ ફ્રી થંગલી જાામ પણન માટર
હમ હમ.
હ ડાકલાખમ જાઓ.
કયા આપેલા હતા?
એકસો અડતાલીસ, ચોપડી લે નોટ લે.
લ ના હમણા ની લના.
શું કર તો શીખન કેટલે બોર ચાલી ગયું છ.
બચાની કે
હ એવી ચાલી ગયો ઓટો કર પ્રોડાક્ટ હલા કર એપે પટી જ જાયહે.
હ હા.
ના ચેપ્ટર ન સી પેલું વેટેજ વધારે છે એમ, ત્રીસ ટકા કેટલું ઘણશે.
હા તો એમ પી ને.
હા ના એમ બીજ ને, બધા રાખલા ગમેટથી ગમેટ જ પૂછે એ માટે. ત આો એ તો ખવા પડે માથે ડુકી જાય તીવું, રાખલો કે? બીજા તો નાલા નાલ દાખલા હશે ચૌદ માર્ક વારું પેલું દાખલા પછ હશે. હલા હ હા ચપ માટે ત ચોડ માટે અટલે પૂસાય.
પણ અકાઉન્ટમાં તો એક જ થિયરી વાળું ને?
હા ત તો ઓડિટિંગ જ.
બજ બીજું તો એક દાખલા વાળું ખાલી ને?
હં ન કાાલુ આપડું દાખલા છેમાં.
ના બિહાર.
હા બી આર એફ.
જ કર.
બી હાર એફ, એને નવી બે એમાં લ હમણા.
હા તે મને કેટલું.
હ તો ભાઈ સ્કમ થઈ ગલ એટા નાહી ગેલા જોઈએ ને જ.
હમ હમ.
બસ ઉટી ડી એમ કોને, બહ ભારે પણ હમણાં.
એ એમ ન આવે.
હ નિ આવે.
ત આપડું કેમ્પ વાળું ક્યારેક છે?
કેમ બર કે આપડું ત્રીસ તારીખ બાજુ આપડે ચારે ચારે નામનું નન જ છે એમને.
હા તે તો એવય.
મજા આવે આવય ને. પંડિત પંડિત બ આટા જો આવ જ મળે બીમાર છે.
ઓ એટલું ભારે બીમાર પડી ગયેલો કે?
જો ચાર દિવસ તો એડમિટ રાખ્યો હો ને.
હમ.
પછી બે દિવસ ગયલા આરામ કર્યો, એટ તો પેલું કંઈ ખબર નહીં હું ફુ પોઈઝનિંગ થઈ ગયું હય. તો પેટમાં હોવું જોવા આવી ગેલો કંઈ પણ.
હમ હા.
સાાયદને જમા ખાડી ખવાય જો.
એમ.
હલો.
હ.
હુઈ ગીયો કે?
ની રે.
પે એલા ફન મારાડી એંગને ફન મારેંગ એ અમમા કામ માં છે એમ કે.
એવું જ રે મને બી એવું જ કીધું ત મેમે કામમાં છેમ પછી.
એના તો કેટલું કામ કર હોર ઉઠી ને જીવાર કાપવા જનું ને હોય.
હ તેવું જ રે, ગબડા ને ચારો લાગે.
હા ભાઈ દૂટ કાઢવાનું.
હા તે ભી તેજ કરે પાછો.
ખટીયાર માણતા એવું જ રે કામ. માટે તો ખેતી ના ખાવી નહી મરે.
કેમ તો જમીન નથી?
નિ મલે.
હમ
ટમેટો હને?
અમારે ત
તમામેરેરા બહુ બઢયો હલે ઉઊનાઈ બાજરા.
બહ બધે એટલે બહ બધી બી નહ મળે.
રૂપેટ ખડા ને તો, હમણાં ટરું લાયક હો.
રાખેલું રોપ રોપણી ચાલતી કે.
હમણા?
હા.
કેડા ભોલ ના જ હો એટલે, કેડા ભોલ ના જ હો એટલે.
તે તો સેમ તો બોર્તા.
હમ હ. નઈ, નઈટડું ટા કેમની રે?
હ અહીંયા પપ્પા જોબ કરેતા પછી.
હ હા પપ્પા એટલે આટલે આબર થી જોબ કરે એમ.
હાં.
એ તો સેલવાસમાં રે સેલવાસ માં ર ને?
સ્થળ નું નામ નથી લેવું.
પછી ટાટા પેલું પીવાની છુટ ને રાતે?
હા તમારે શાંતિ આરામથી.
તારે એની જ દુકાન ખોલવી મુકવાની.
પરમિશન લે લે ની, સરકાર આપ જ ને પરમિશન તો મને પરમિશન તો મળી જાય.
મલિકે ખબર પણ ની.
કેમ એ બે એવું બ્લેક મની ની જોય એમ કાળુ નાળું?
હા.
ઇમાનદારી થી સફેર નાણું કમાવાનુ.
તો કરવાનો હોય એમ કોમ?
એ હવે જોય તો ખરા હવે કેમ થાય પછી, તો શું કરવાનુ?
હા.
કોમ તો હજી કઈ નક્કી ન મ ચોથા વર્ષ હવાના તો આપને.
હમ ચોથો વર્સ મળે જ નહી આપડા કોલેજમાં.
નઈ મલે આપડે આપડે પેલી વાર. કેની તો.
આપણે આપણે કાનાર જે ટીવાય વારા ગયા છે.
હ તે લોકો થોડી કઈ આપણે જ પહેલી વાર ને ચોથો હોય.
એ લોકો ન બી હતું એમ ટી વાય વાળા હમણાં ગયા કે નહી એની બી પ્રમાણે. એ લોકોનું ઊઠું પણ ચોથા વર્ષનું એપ્રુવલ નહીં મળિલ્યું આપણે કોલેજને.
એમ.
એટલે અમુક જ કોલેજને આપ્યું એમ સિલેબસ ને બધું.
કઈ કઈ કોલેજમાં સે.
એ તો આપણા બાજુ તો સુરત બાજુ જવાનુ.
એટલે આપડી કોલેજમાં મલે જ નઈ.
આપડી કોલેજ તો નાલી નાલી કેવાાઈ સેલા નામની કોલેજ કે ને આપડે.
નહી કા છેલ્લા છેલ્લા ના બની રે આપડીે એમ બીજી ચ સાહે એવું કરતા ડિમાન્ડ આપડી બિલ્લી મોરાથી બી ઉપર આપડી.
હા તે તો ઉપર તો ખરી પણ આપણું એકદમ ઈલાકો છેલ્લે પડે કે ને એમ. એમ એટલે શું કે મોઢિમાં આપે એમ અમુક એરિયા હોયને તેના સેન્ટરમાં આપે એટલે એનું સેન્ટર
હમ હવે તો આપડે શું કરવાનુ હતો
આપણા જો આપ્યું તો જોઈ લેવાનું કેવું છે તે એમ કોમનું એક વારહ ઓછુ થાય બીજું શુ.
હું નહિ આપ આપે આપણા કોલેજ માટેય યુનિવર્સિટી પર પછી કરે બા પ્રોફેશર નું ચોપડી ના આપડા કોલેજ જોઈ કે
તેજ તો એટલે જ તો મને વિચાર આવે કે આપડી કોલેજનુ એટલું નામ
પેપર બી મુલ્લા સર કાઢહે બી એ ના આપણી કોલેજમાં.
તો એજ કેય હકે કે આપડ બધું એમ આપડી કોલેજ નું જ જેવું ને.
હું મેસેજ પયડો.
પણે.
કઈની.
હમ હમ.
વરસાદ પડે કે ની.
વરસાદ ક્યાં હવે આવતા જ નઈ મલે તો વરસાદ.
કેમ તાપ કારલો તમાર બાજુ.
તાપ જ છે.
અમારે તો એકદમ પવન આવે એકદમ તુફાન જેવો જાડવા બી હુઈ જવાના. અ બો ને.
વરસાદ આવે.
વરસાદ આવે તો હારું.
અમારે તો નઈ આવે હજુ, બે તણ કાળલાખે. ક કે તો દેખા જ નહી પેલા તો વાદળ.
ની દેખાય કે તમાર બાજુ?
એકદમ ચોખ્ખું વ્હાઈટ વાદળ છે.
હ તો એકદમ અંધારૂ અંધારૂ જેવું ગમે ત્યારે ઝાપટું મારી જાય.
હમ હા.
દરિયો મેરે કે તમારે બી દોરિયો તો મેરે અહે.
દરિયો તો અમારે બી મેરેજ ને.
હ તો જાય કેની દરીયે ફરવા?
હ દરિયો એટલો બી મેરે નહી મલે.
તે કા તેતો પાછો, હ દમન લગીન જાવા પડે.
હમ તો પછી બીજું કાં છે એબાજુ નથી.
સેલવાસામાં નહી આવલો ડરિઓ? એટલે અંદર પડી જાય એમ.
હા.
એ તે એટલે તો પહી મહારાષ્ટ્રની બોર્ડર જ અહે ને?
હા મહારાષ્ટ્ર બોર્ડર બી છે પણછે, તે જીક બો આગું પડે તે બી આગું પડે, અમારે તો એન્ટરમાં જેવા.
હ હા એટલે તું જાક આબાજની મેળ રેય પેલા જ.
હમ.
એટલે વાપી સાઇડ.
હમ એવું કઈ શકે.
વાપીને એકદમ બાજુમાં.
હા તો ડિટેલ્સમાં.
ત નાનો વાત કરવાનું પેલો જ જોએ કે ની એમા તો.
હમ.
ગમે તે કરી શકે અંદર ટોપિક જેવું કંઈ મોકલાવલું હતું.
હા હા તે ખબર ખબર.
તે અવે મે ફોન મારું ને ત્યારે તને કેમ.
તારી પ્રોફાાઈલ નો ક્રીનશોટ પાડને મને મોકલજે હકે કેવું દે તે જોવાનો છે.
એટલે તું એ પેલું ફોર્મ ફિલ્અપ કરલુ કે અંડર, નામ ને એવું લખીને? અંદર પહેલા જ. ટાસ્કમાં આવટું આપડું.
હા હા તે કર લું, તે તેનું વિશેની પૂછ હમણા.
ન એમાં કઈ થાય નઈ મળે ખા ના આમંદ નાનું કેને.
હા, તે ટાસ્ક તમે પૂરા કલા.
હા તો એ ટાસ્ક તે પ્રમાણે આવે એમ પે, આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યું કે. મે વાંચિંગ ગય્યું. ખાવાની હોયગ એવું છે જોઈએ ને.
હ જોયા ત ખરા.
એમાં ફ્રી ટાઈમ માં કઈ કરવાને મળે નહી આપડે. જેયાર ફ્રી હોય દોસ્તાર બી ફ્રીય તો ફોન માર દે ડટ મીઠ ઠીક કે?
હા ચાલ.
ચાલ.
હા. ફોન રદ કજએ.
કટ કર.
તું કરમ ના કહી ર કે નહી, હ.
ચ ચાર કરો.
હા.